હલો ભાઈ કેમ છો શું કરી રહ્યા છો.
ભાઈ એકદમ બસ મજામાં છે હમણાં તો અને વરસાદ નો મોસમ છે હમણાં તો બસ વરસાદ ની જ મજા માં લઈ રહ્યા છે અને જે મતલબમાં અમારે ખેતી એમણે ડંગર ની લેવાના છે તો ટરું નાખ્યું છે અને હમણાં તો બસ ચકલાને એવા જ ઉડાવ્યા કરીએ છીએ કારણ કે હમણાં તો ટોરું મોટું થશે પછી થીક બીજું બધું કામ અગાડી વધશે તમારે કેમ છે તારું એ બધું નાખ્યું કે ભાઈ બાકી જ છે હજુ.
હા તરુ નો અમે લખ્યું છે પરંતુ હું એની આખી પ્રોસેસ વિશે વાત કરું. તો તમે સમજો કે માંથી આપડે ભાહ ડાંગર કેમક આવે છે, તો સ પેલા હું હોય છે કે આપડે જે વાડી હોય છે તે આપણે તરું નાખીએ છીએ અને એ થોડુંક જેટલું મોટું થાય તો આપણે એને ઉખેડીને એટલે કે કાઢીને પછી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને આપણે એમ લાઈનમાં રોપીએ છીએ, તો શું છે કાપવા પણ સરળતીય સરળ અહ સરળતી રહે, અને પછી શું છે આપડે એમાં કેટલું કચરો પણ નીકળી આવે છે, તો જો કચરો આપણે નહીં નીંદશું તો આપણે જે પાક છે તેને પૌષ્ટિક આહાર મળવો જોઈએ તે મળતો નથી એટલે આપણે પેલા કચરો નીરી કાઢશું. પછી એમાં શું છે કે આપણે ણે જે ખાતર નાખતા હોઈએ છે એમ તો ખાસ કરીને છાણ્યું ખાતર જ નાખવું જોઈએ, પરંતુ હાલમાં જોવા જઈએ તો આપણો દેશ આ વિકાસ ની જે ગતિ પર ચાલી રહ્યો છે તો ઘણું બધું પ્રદુણ થયું છે. તો તેના કારણે શું છે હવે આપણે છાણ્યું ખાતર નો જ ઉપયોગ કરવો જ જોઈએ, સાથે-સાથે રાસ ણિક ખાતર નો પણ ઉપયોગ કરતા થવો જ જોઈએ. અને જો આપણે રસાયણિક ખાતર નો ઉપયોગ નહી કરશું તો આપડો પાક જે સારો એવો થવો જોઈએ તેવો થશે નહી. અને પછી શું છે કે આપણે જે પાક તૈયાર થઈ જાય તો પછી એને કાપણીની જે સીઝન આવે છે ત્યાં કાપણી કરવી જોઈએ. પછી એનો પાક આપણે બાંધ ધ્યે છે અને પછી એને જોડીને એટલે કે આપણે જે બાકડો હોય કે પછી જે અહ દરવા જો હોય એના પર મારીને આપણે પાક ડાંગર છૂટા કરાવીએ છે, પછી એને ખંડાવા જવાનું હોય છે, પછી ઘરે આપ પણે રોટલા, શાક જે બનાવવું હોય તે બની શકે છે. એટલે આ બધી પ્રોસેસ હોય છે પાકની. અને હ હાલ તો શું છે કે અહ જૂન મહિનો આખો પતી ગયો છે, પરંતુ વરસાદ આવ્યો નથી. અને હું ફરવા માટે પણ તૈયાર જ છું, પરંતુ જોવા જઈએ તો હવે મેં ફરવાને જવાના છે. ત્યાં પણ ધોઢ ને એવો ચાલુ થયા નથી એટલે અમારે ખેતી માં જ લાગી રહેવું પડ્યું છે, અને ખેતીમાં શું છે કે આ વર્ષે તો કેરી પણ ઓછી જ હતી, અને અમને ઘણો બધો પ્રોબ્લેમ તો હતો જ. સાથે-સાથે વરસાદ પણ ખુબ જ ઓછો આવ્યો, અને આજે જોવા જઈએ તો થોડો-થોડો આવી રહ્યો છે બહાર વરસાદ, પરંતુ એટલો ચાલે નહીં. વધારે પરસાદ આવશે તો સારું પડશે કારણ કે ભાતમાં શું હોય છે કે થોડો ઘ ણો વરસાદ આવે તો નહીં ચાલે કારણ કે વધારે વરસાદ આવે કારણ કે ભાત શું છે એને વધારે વરસાદ જોઈએ છે. એટલે વધારે વરસાદ આવે તો સારું હોય છે. તમારું ભાત રોપેલું હોય તમારે કેટલા દિવસ થયા છે, અને સારો એવો પાક થઈ તો રહ્યો છે ને? અને વરસાદની ગતિ કેવી ચાલી રહી છે હાલમાં?
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે, અને તમે જે કહ્યું જો વરસાદીઓમાં સારી રીતના આવશે તો જ આપડો પાક સારી રીતના થશે. કારણ કે બધું સે ને વાતાવરણ ઉપર જ અહ બધું પેલું રાખે છે તમને ખબર જ છે, કેમ કે જો વાતાવરણ સારું હશે ને તો જ આપડો પાક સારો થવાનો સે. જો વાતાવરણ જો ખરાબ હશે તો આપડો પાક અહ ખુબ જ વધારે એવું ખરાબ થઈ જવાનું છે, કારણ કે તમને ખબર જ છે કે જો આપડા મતલબ માં જ્યારે પણ વધારે ગરમી પડે તો પણ ડાંગર ને ઈફેક્ટ કરે છે. ઓસી મતલબમાં ઓસ સો વરસાદ પડે તો પણ ડાંગર ને ઇફેક્ટ કરે છે, વધારે વરસાદ પડે તો પણ ઇફેક્ટ કરે છે, તો મતલબમાં એકદમ પરફેક્ટ વાતારણ જોઈએ છે, પરફેક્ટ બધું હોય તો જ આપણો પાક સારો થશે, તો જેથી કરીને બધા ખેડૂતો છે ને એ હવે બધા ખેતી કરવા એટલો બધો રસ દેખાડતા નથી કારણ કે પહેલા જેવું વાતાવરણ હવે તો તેવું વાતાવરણ આજકાલમાં રહ્યું જ નથી. તમને ખબર જ છે કે બધું પ્રદુષણ ના કારણે હવે ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ગરમી પડી જાય એવું બધું થાયા કરે છે. તો મતલબ માં એવું બ ધું થવાથી આપણે હવે ખેડૂત લોકોને ખુબ જ વધારે પરેશાની નો સામનો કરવો પડે છે. અને એમને બજારમાં એટલા પણ ભાવ મળતા નથી કે જે થી કરીને તેઓ ખેતી માં સારા એવા પૈસા કમાઈ શકે, તો ખેડૂતોને આપણે થોડાક એવો ભાવ મલે તે વું કરવું જોઈએ, જેથી કરીને તેઓ સારી રીતના પૈસા પણ કમાઈ શકે. અને બીજું કે જો વાતાવરણ ઉપર જ બધું નિર્ભર રાખે તો મતલબ આપડે આ ર્ટીફીસીયલ તરીકેથી કઈ પણ કરી શકીએ નથી તો જેથી કરીને ખુબ જ વધ ધારે એવો મતલબમાં પરેશાની નો સામનો આપડે કરવું પડે છે, તો આપડે છે ને અહ પેલા તો ખેડૂતો માટે કેટલીક એવી નિયમો પણ બનાવવું જોઈએ કે જેથી કરીને સારી રીતને એવા તે લોકો પૈસા કમાઈ શકે.
હા તમારી વાત એકદમ સાચી છે, અને ખેડૂતો જો આજે ભૂખા રહેશે અને ખેડૂતો જો આપડે ઘણો બધો પ્રોબ્લેમમાં રહેશે તો શું થશે દેશને, કારણ કે આપણેે જે ખેડૂત હોય છે તે જ લોક પણ અનાજ પડ ચાડે છે અને એ લોકો ને ખવડે છે અને હાલમાં જોવા જઈએ તો સરકારે ખાતર પાછળ પણ ઘણી બધી પ્રોસેસ લંબાવી દીધી છે અને જોવા જઈએ તો ખાતર ભાવ હમણાં જે ભાવ વધારો થયો છે પેટ્રોલ ડીઝલને એના ડબલ થઈ ગયા છે પરંતુ શું છે કે જો આપડે જે ભાત આપણે ખાતર હતું તેનો ભાવ એકદમ ડબલ થઈ ગયો છે ધારો કે બારસોમાં હતો તો ડાયરેક્ટ ચોવીસો માં થઈ ગયો છે એ વાત સમજ સાથે સાથે હવે તો શું છે ખાતર આપણે શું આધાર કાર્ડ પરથી આપી દેતા હતા પરંતુ હવે તો દુકાન વાળા પણ એક ફોર્મ ભરવાણ હોય છે અને લાંબી પ્રોસેસ છે કેટલા વીઘા જમીન છે કઈ જમીનમાં તમે ખેતી કરો છો એ બધું દર્શાવા નું હોય છે તો જ તમને ખાતર મળશે એટલે ઘણી બધી તકલીફ થઈ રહી છે અને સાથે સાથે શું છે ભાવનો આજે ખાતર નો ભાવ વધ્યો ફોર્મ ને ભરવો પડ્યો પછી ડાંગર નો ભાવ જે આપે ખેડૂત વેચાણ કરે છે તેનો પણ ભાવ વધો જઈ ને પરંતુ એવું નથી મુરે એમ જોવા દઈએ તો હાલમાં એનો ભાવ મોરે ઘટી ગયો છે એટલે વિચારો ખેડૂતને તો શું છે એ વધારે પડી રહી છે એના કરતા અડધી પણ ઇન્કમ થઈ રેતી નથી એટલે ઘણું બધું દેવું જો કોઈ વ્યક્તિ ખેતી કરતો હોય તો એ તો ખુબ જ મુસીબતમાં મુકાઈ જાય છે અને એવા સમયે જો એ સરકારે એમને મદદ ના કરી તો સરકાર પણ ઘણી બધી જવાબદાર ગણાય છે જોકે પરંતુ જો મદદ ન કરે તો ખેડૂત ખુબ જ આર્થિક સંકટમાં મુૂકાઈ જાય છે અને ખાસ ખાસ કરીને હાલમાં શું છે અમારે ત્યાં શું છે કેરીનોો પાક પણ લેવામાં આવ્યો હતો તો કેરીના પાકમાં શું છે અમારો સારો એવો પાક થયો હતો અને અમારે મજૂરિયા ને એમ બોલાવો પડ્યું હતું એટલે અમા. સારા એવા પૈસા હવે તો શું છે પેલા તો ત્રણસો રૂપિયા બધા મજૂરો આવી જતા હતા પરંતુ હવે તો, બસો રૂપિયા વગર કોઈ આવતું નથી અને હા આવે તો પણ એ લોકોને ઘરે આપડું ખવડાવવું પણ પડે છે અને માંડ માંડ એ લોકો દસ વીસ કેરેટ કેરી પાડે છે તો એવું પણને અમે બોલાવીએ તો છે એ લોકોને અને કેરી પાડી પણ આપી છે પરંતુ શું છે આ વખતે જે વરસાદ નહીં આવ્યો અને કેરીનોો પાકને જોઈ હતું તેવું પાણી નહીં મળ્યું એટલે કેરી પણ કરમાઈ જેવી ગઈ એટલે અમને સારો એવો જે પ્રોફિટ થવો જો નહી થયો અને ઘણું બધું નુકસાન તો થયું છે પરંતુ એની સામે અમે સરકાર ખિલાફ અવાજ ઉઠાવ્યો હત અને સરકારે પેલા મને અમને એવું લાગ્યું હતું કે સરકાર અમારો અવાજ ખિલાફ અને અમને સારો એવું વળતર નહીં મળશે પરંતુ અમને સર અમે સરકારને અમારી વેદના સમજાવી કે અમે કેવી રીતે ખેતી કરીએ છીએ પછી કેવી રીતે અમે બધું જ જણાવ્યું અને મેલ કર્યું એમને તો એમણે અમને સારો પ્રતિભાવ આપ્યો અને અમને થોડું ઘણું જે વળતર મળ્યું છે તે મળ્યું એટલે અમે પણ ખુશ થયા અને અમે પણ સરકારને કીધું કે હવે અમે પણ વધારે ખેતી કરવાડે પે રહ્યા છે હાલમાં જોવા જઈએ તો ખુબ જ વરસાદ પણ આવી રહ્યો છે એટલે અમારી કેરી પડી ગઈ છે પણ તમને જણાવ્યું કે જે અમે ટોરોને એવું લખ્યું છે એમાં ખુબ જ સારું પડશે એટલે ખેડૂત તરીકે હાલમાં જોવા જઈએ તો અમે તો ઘરે જ છે અને સારા એવાો વરસાદ ચાલી રહ્યો તમારી બાજુ શું છે અને તમે શું કેવું કે તમે કોઈ વાર તમે પણ આ કેરી પછી ઘણી બધી શાકભાજી ને એવું રોપ્યું હશે અને તમને કોઈ વાર નુકસાન ન એવું થયું અને તમે સરકાર પાસેથી કોઈ અરજી કરી કે મેલ કરેલો તો તમને સરકારે સહાય કરેલી હતી કે પછી સરકારે તમારી જે યોજના હતી તેને ટાળી દીધી હતી
હા ભાઈ અમે મતલબમાં જયારે પેલા વખતે તમને ખબર જ છે કે એકદમ ખુબ જ વધારે ડાવ્યું હતું અને એકદમ બહાર જેવું થઈ ગયું હતું એ તમે જાણો છો કારણ કે ને નજીક જ રહીએ છી તો એટલો બધો વરસાદ સાડ અમારે ગામમાં પણ એટલો બધો આવ્યો કે તમે વાત ન પૂછો અને અમારું જે ભટ્ટ હતું આખું પડી ગેલું હતું અને આખું કોઈ પણ ગેલું હતું જેથી કરીને અમેને લઈ જ ન શકી ક્યાં અને અમારા બધા પૈસા વેસ્ટ જ ગયા પરંતુ ત્યારે સરકારે એક એક એવી મતલબ મે યોજના કાઢી હતી કે તમે જે પણ નુકસાન થયું હોય તો તેનો ફોટો પાડી ને અમને મોકલો અને જેટલું પણ નુકસાન થયું હોય એ બદલ અમે છે ને તમને તેનું વળતર આપી દેસું તો અમે ફોટો પાડીને મોકલ્યો અને સરકારે અમને તે બદલ વળતર આપ્યું જેથી કરીને અમે આવ ડે પણ ખેતી કરી શક જો સરકારે અ્યારે અમને વળતર ના આપ્યું હો તો અમારા પૈસા આખા ડૂબી જ અને અમે આ વખતે પણ ખેતી ના કરી શકીએ તો જેથી કરીને ખેડૂત તરીકે સરકારે આ નિયમ ખુબ જ સારો કાઢ્યો છે કે કોઈ પણ એમ આપત્તિ જે વાતાવરણના કારણે અને કુદરતી આફતોના કારણે થઈ શકે તો તે બાબત ઉપર તેઓ વળતર સ અને જે થી કરીને ખુબ જ સારું પડે ખેડૂતો માટે કારણ કે જો આપડો દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અને જો આપણે તેમને ખેડૂતોને જો આપડણે ઉપર ના લાવીએ તો આપણે શું? મના છે જેથી કરીને ખેડૂતોને એટલીક સહાય મળવી જ જોઈએ
હા તમારી વાત એકલેમ સાચી છે. અને કેરી ના પાક પર અમે શું કરીએ છીએ કે અમે જે અહિયાં અમારા ગુજરાતમાં જે સૌથી મો માર્કેટ છે ત્યાં અમે લઈ જતા હતા પરંતુ એ ખાલી નામની મોટી માર્કેટ છે બાકી જોઈએ તેવો ભાવ મળતો નહી હતો તો અમે અહં જે અમારે ત્યાં છે ને રસ્તા પર જે વેપારી ઉભા રહ્યા છે. પણ હાથવ કરતા જ હોય છે તો અમે એમને દસ ભાવ પૂછ્યો તો એમાં કેરી એક પણ કેરી કેરેટ માંથી કાઢવા વગર એમને સારો એવો ભાવ આપ્યો તો પછી અમે બધી જ કેરી એમને આપીએ છીએ અને એ લોકો ભાવ પણ સાર એવ આપે છે અને અમે પણ એમને કહીએ છીએ કે અમારી કેરી શું છે એકદમ દવા વગરની છે અને ત કલટર કે એવું કશું પણ નાખ્યું નથી તો તમે જે ખાશે તેમને પણ સારું રહેશે તો અમે બે ત્રણ વર્ષ પહેલા ચાલુ કરેલું હતું અને હવે તો એ લોકો શું છે કે અમારી કેરી અમારો જે મોલા પ્રત્યે જોવા જઈએ તો પાંચસો થી છસો કેરેટ એટલે કે પાંચસો છસોમ પડે છે તો એ લોકો- કે એ લોકો ટેમ્પો લઈને આવે છે અને એ લોકો કેરેટ હિસાબે એ લોકો બધા જ પાડી લે છે. કેરી અને જેટલી કેરેટ થાય એના હિસાબે એક કેરેટ પ્રમાણે અમને બધી કેરેટ નો ભાવ આપી દે છે. એટલે અમને ઘણો બધો ફાયદો થયો છે કારણ કે અમારે શું છે કેરીની સિઝનમાં અમારે ઘરે એમ તો બીજું પણ ખેતી કરીએ છીએ તો એ ખેતી માં પણ જોવું પડે છે કેરી પણ જોવું પડે છે એટલે અમે ઘણી બધી તકલીફ માં મુકાઈ જતા પરંતુ હવે સુરત વાળા જે વેપારીઓ આવે છે, તે લોકો જ કેરી જોવે છે પાડી લઈ જાય છે. છે અને અમને સારા એવો ભાવ પણ મળી જાય છે અને અમારે જે ખેતીમાં મજૂરી ચૂકવવી પડતી હતી. એ બધું પણ અમારે કરવું પડતું નથી. એટલે અમે હમણાં જોવા જઈએ તો ખુબ જ સારો એવો પ્રોફિટ પણ એટલે કે ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ જોવા જઈએ તો હવે એ લોકો પણ જે- ભાવ આપતા હતા પરંતુ આ વર્ષે જે યુદ્ધ થયું તેના કારણે એ લોકોનું પણ બ થોડા ઘણા જ કયા હતા તો અમે એમને જણાવ્યું અને અમારે જેટલા રૂપિયા દવાને એવું છટાવ્યું હતું. તો એ હિસાબે અમને કરી આપે તો સારું હતું સારું ચાલો પાછા મળશું ત્યારે આપડે આ ખેતી ના ટોપિક વિશે વધુ વાત કરશું.
હા ભાઈ ચાલો મળીએે પાછો આપડે..
હા.